હલો કેમ છે હજય બ બહુ દિ થી વાત કરવાનો સમય મળ્યો.
હા હું મજામાં. તમે કહો શું થઈ રહ્યું છે આજકાલ. અરે વાહ! આજકાલ તો આ વિષે બહુ ચર્ચામાં છે! ઘણા યુવાનો પોતાના શરૂ કરવા
હા, પેલા લોકો માત્ર નોકરી કરતા હતા, પણ હવે પોતાનો કંઈક બનવાની ઈચ્છા વધી રહી છે.
સાચું કારણ કે પોતાના કામમાં સ્વતંત્ર તા હોય છે. માણસ પોતાના વિચારો પ્રમાણે કામ કરી સકે છે.
પણ ઉધોગ સાહસ સાચી કહું તો ફક્ત મોટો ધંધો શરૂ કરવો એટલું જ?
ના, ઉદ્યોગસાહસનો અર્થ એ છે કે કોઈ નવી વિચારધારા લઈને કામ શુરૂ કરવું. નાનો ધંધો હોય કે મોટો જો માનસ પોતાની મહેનત અને વિચારો વડે આગળ વધે ને તો એ પણ ઉદ્યોગ સાહસ જ
હા એટલે ઘરેથી શરૂ થતો નાનો વ્યવસાય પણ તેમાં આવે ને!
બિલકુલ ઘણી મહિલાઓ ઘ તે જ શરૂઆત કરે છે. કોઈ ઘરેલું ખાવાનું બનાવે, તો કોઈ સિલાઈ કરે, કોઈ બાળકોને ભણાવે, આ બધું પણ એક પ્રકાર નું ઉદ્યોગ સાહસ છે.
મને તો લાગે છે કે આજકાલ મહિલાઓ વધુ આગળ વધી રહી છે પેલા જેટલો સંકોચ હવે નથી રહ્યો.
હા કારણ કે હવે લોકો સમજવા લાગ્યા છે. તે મહિલાઓ પણ ઘણો ધંધો સારી રીતે સંભાળી શકે છે. ઘણી જગ્યાએ તો મહિલાઓ પુરુષો કરતા વધુ સફળ બની છે. અને આજ તો લોકો નવી નવી
મુજબ કામ સઘળું કરે છે, જેમ કે ખવાનું ઘર સુધી સેવા આપવી, હથથી બનાવેલી વસ્તુઓ
કારણ કે લોકો હવે ગુણવત્તા અને વિશ્વાસ પર વધારે ધ્યાન આપે છે. જો કોઈ વ્યક્તિ સચ્ચાઈ ને કામ કરે છે તો ગ્રાહક આપોઆપ જોડાતા જાય છે.
પણ શરૂઆતમાં તો ડર તો બહુ લાગતો હશે ને? ખાસ કરીને પૈસા નો જોખમ.
હા. ડર તો સ્વાભાવિક છે પણ જો યોગ્ય આયોજન હોય અને ધીમે ધીમે શરૂઆત કરવામાં આવે તો જોખમ ઓછું થઈ શકે છે. હા સૌથી પહેલા લોકોની જરૂરિયાત સમજ વી જોઈએ. પછી એ મુજબ વસ્તુ કે સેવા આપવી જો લોકો માટે ઉપયોગી હોય તો કામ આગળ વધે જ. ખુબ જરૂરી છે, શરૂઆતમાં તરત નફો મળતો નથી. ઘણા ઉતાર ચઢાવ આવે છે, પણ જે લોકો સતત મહેનત કરે છે, એજ સફળ બને છે. સાચું અને માણસને શીખવાની તૈયારી પણ રાખવી પડે. નવી રીતો નવા વિચારો લોકો સાથે વાત કરવાની રીત બધું શીખવું પડે છે.
છે, ખેતી સાથે જોડાયેલા નવા પ્રયોગો પણ કરે છે.
હા અને એ બહુ સારી વાત છે. ગામડામાં રોજગાર વધારે છે, લોકો શહેરામાં ઓછા જાય છે.
મને તો સૌથી સારી વાત એ લાગે છે, કે પોતાના ધંધામાં માણસ પોતાની ઓરખ બનાવી શકે છે.
હા અને આત્મવિશ્વાસ પણ વધે છે. છે. જયારે પોતાના કામથી સફળતા મળે ત્યારે અંંદર થી બહુ આનંદ થાય છે.
પણ પરિવારનો સહકાર ન હોય તો મુશ્કેલી પડે છે.
ચોક્કસ. ખાસ કરીને શરૂઆતમાં પરિવાર ન વિશ્વાસ અને પ્રોત્સાહન બહુ જરૂરી છે, જો ઘરના લોકો હિંમત આપે ને તો માણસ વધુ મજબૂત બને છે.
અને મિત્રો પણ મદદરૂપ બને છે, કોઈ સલાહ આપે તો કોઈ ગ્રાહક સુધી પહોંચાડે.
હા, સંબંધો પણ ધંધામાં મહત્વ હોય છે, સારો વ્યવહાર માણસ ને આગળ લઈ જાય છે.
તો ક્યારેક વિચાર્યું છે, કે પોતાનો કયો ધંધો સરૂ કરવાનો?
હા, મને તો સિકસણ સાથે જોડાયેલું કઈક કરવાનું મન છે, બાળકોને નવી રીતથી સિખવાડું મને બહુ ગમે છે.
વાહ બહુ સરસ વિચાર છે, બાળકો માટે સ પ્રવૃતિઓ તો ખૂબ જરૂરી છે.
અને તને સું ગમે? તો જરૂર શરૂ કર. નાની સૂરુઆત પણ આગળ જઈને મોટો ઈ શકે છે.
હા કરાય, સરૂઆતમાં તો સૌથી વધુ મુસ્કેલ હોય છે.
સાચો કહ્યું, પહેલું પગલું ભરવાની કિંમત સૌથી મહ ત્વ ની છે. પછી ધીમે ધીમે રસ્તો ખુદ મળતો જતો હોય છે! અરે, હજુ તો ઘણી વાતો બાકી છે. સ્ટાર્ટઅપ માં કેટલી નવીનવી બાબત તો આવે છે? એ વિશે વાત કરીએ.
તું જે કહી રતી હતી. કે પહેલું પગલુ ભરવાની હિંમત જરૂરી છે. એ વાત ખરેખર સાચી છે. ઘણા લોકો પાસે સારા વિચાર છે, પોતાના સારા વાત નથી કરતા.
બિલકુલ. કોઈને નુકસાન નો દર હોય. કોઈને લોકો શું કેશે એની ચિંતા હોય, પણ જો માનસ સતત બીજાની વાતો સાંભળતા રહે, તો જીવનમાં કંઈક નવું કરી સકતો જ નથી.
હા, અને આજકાલ તો ઘણા યુવાનો પોતાના રશને માં ફેરવી રહ્યા છે, કોઈ ર એષય બનાવે છે. તો કોઈ ચિત્રકામ તો કોઈ સંગીત.
હા, કારણ કે જ્યારે માનસે પોતાના કામમાં આનંદ આવે ત્યારે તે વધુ મન લગાવીને કામ કરે છે. માત્ર પૈસા માટે કરેલું કામ અને દિલથી કરેલું કામ બંનેમાં ફરક દેખાય જ.
મને લાગે છે કે આજકાલ લોકો પરં પરાગત ધંધા સિવાય, નવી રીતો અપનાવી રહ્યા છે.
સાચો. જેમ કે કુદરતી વસ્તુ સો. ઘરેલું બનાવટ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી વસ્તુઓ. લોકો હવે હવે બાબતો તરફ વધુ આકર્ષાય છે.
હા અને ગ્રાહકો પણ વધુ સમજદાર બન્યા છે તેઓ વસ્તુ ખરીદતા પહેલા તેની ગુણવત્તા સ્પષ્ટતા અને વિશ્વાસ જોએ છે.
સમાજ. માત્રા વસ્ત્ર વાચી પૂરતી નથી. છે. ગ્રાહક સાથે સારો સંબંધ બને બનાવો પણ એટલો જ મહત્વનો હોય છે. હા મને લાગે કે જો કોઈ સાથે માણસ પ્રેમથી વાત કરે ને તો માણસ ફરીથી જોડાઈ. હા વ્યવહાર એ સૌથી મોટી મુડી છે ઘણા જનો સારા વર્તનના કારણે આગળ વધતા હોય છે.
પણ સાત કામનો ભગ વધુ કરે છેને
શરૂઆતમાં તો બહુજ એક જ વ્યક્તિ એ ધણી જવાબદારીઓ સાંભળવી પડે ખરીદી વેચાણ ગ્રાહકો સાથે વાત
એટલે સમયનું સંચાલન પણ આડવવું જોઈએ ને
હા, નહી તો માણસ થાકી જાય છે. સફર ઉદ્યોગ સાહસિક એજ બને જે સમય કામ અને જવાબદારી વચ્ચે સંતુલન રાખી શકે છે.
આજકાલ તો યુવાનો નવી ન તાલીમ પણ લે છે ધંધો કેવી રીતે ચલાવો લોકો સાથે કે કેવી રીતે વાત કરી આ બધું શીખે છે.
અને બહુ સારી બાબત છે. શીખતા રહેવાની માણસ આગળ વધે છે દુનિયા બદલાઈ રહી છે તો કામ કરવાની રીત પણ બદલવી જ પડે ને.
મન તો ક્યારેક લાગે છે કે નાના શહેરોમાં પણ હવે તક વધી ગઈ છે.
હા પેહલા લોકો માનતા કે મોટું કઈ કરવું હોય તો મોટા શહેરમાં જ જવું પડે. પન હવે ગામ અને નાના શહેરોમાં પણ લોકો ખુબ સારું કામ કરી રહ્યા છે.
ખાસ કરીને મહિલા બહુ સારું કામ કરે છે. મનેને વસ્તુઓ બનાવે, વેચે અને એકબીજાને મદદ કરે.
પણ વધે છે.
એટલા અને ઘરકામ પણ મહિલા પોતાનો વિષય ચલાવે છે તે ખરેખર પ્રશ્નીય છે.
ખરેખર તેઓ ઘર અને કામ બંને સારી રીતે સંભાળે છે મહેનત અને સંકલ્પો હોય તો બધું શક્ય બને છે. હા પણ નિષ્ફળતા એટલે અંત નથી એતો શીખવાની તક છે ઘણી વાર ભૂલો માનસને વધુ સમજદાર બનાવતી હોય છે.
સાચું છે જો દરેક મુશ્કેલી પછી માણસ ઉભો થાય ને તોજ તો આગળ વધી શકે.
અને સફળતા ધીમે ધીમે આવે છે. શરૂઆતમાં કદાચ ઓછા લોકો કો જોડાય છે. પણ ગુણવત્તા સારી હોય તો લોકો પોતે જ બીજાને કહેવા લાગતા હોય છે, અને વધુ વેચાણ થાય છે.
હા લોકોને વિશ્વાસ જીતવો તો સૌથી મોટું કામ છે.
તેમાં તો સતત સારું કામ કરવાથી મડતો હોય છે.
મને તો લાગે બનાવે છે.
હા અને નિર્ણય લેવાની શક્તિ પણ વધે છે, માણસ પોતાના અનુભવથી ઘણું સુખીતા હોય છે.
આજકાલ શાળાઓમાં અને મહાવિદ્યાલય માં પણ નવા વિચારો માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
હા કારણ કે યુવાનોમાં ઉર્જા અને નવી વિચારશક્તિ વધારે હોય છે. જો તેમ યોગ્ય માંગ દર્શન મળે તો તેઓ બહુ સારી રીતે કામ કરી શકતા હોય છે. અને સમજે પણ આવા લોકોને પ્રોત્સાહન તો આપવું જોઈએ ને. ચોક્કસ જો લોકો એકબીજાને ની ખેંચવાને બદલે આગળ વધ પ્રયત્ન કરે તો ઘણો વિકાસ થઈ શકે છે. તારી સાથે વાત કરી મને એવું લાગે છે કે કોઈ દિવસ કામ જરૂર શરૂ કરી અને હું તો ખાતરીથી કહું છું, કે તું ખૂબ સારી કરશે, તારી અંદર ધીરજ અને મહેનત બંને છે. મિત્ર નું કામ એજ છે. ચાલ હવે આગળ વાત કરીએ કે સફળ સ્ટાર્ટ અપ માટે કંઈ તને વધુ મહત્વ હોય છે.
હા હવે મને એ કહો, સફળ સ્ટાર્ટ અપ માટે સૌથી મહત્વની બાબત કઈ ગણાય.
મારા મત પ્રમાણે સૌથી પહેલા તો સ્પષ્ટ વિચાર હોવો જોઈએ માણસ શું કામ શરૂ કરવા માંગે છે, અને શા માટે? એવી સમજ હોવી બહુ જ જરૂરી છે.
ચોક્કસ કારણ વગર સહકાર શકે ને.
બરાબર અને પછી આવો આયોજન ઘણા લોક કો ઉત્સાહમાં શરૂ તો કરી દે છે પણ યોગ્ય આયોજન ના હોય તો મુશ્કેલીમાં પડી જાય છે. આયોજન એટલે શું શું કરવું. જેમ કે કેટલો ખર્ચ થશે. સામાન ક્યાથી આવશે, ગ્રાહકો કોણ હશે, સમય કેવી રીતે સંબરો આ બધું વિચારવું પડે છે.
હા નયતર વચ્ચે ગડબડ થઈ જાય અને પૈસા ન સંચાલન પણ તો મહત્વ ન હશે ને.
બહુ જ મહત્વનો. કમાની થાય છે એટલે બધો ખર્ચ કરી નાખવો નહીં થોડું બચાવવાનું થોડું ફરી કામમાં લાગવાનું આ સમજ હોવી જોઈએ.
ચોક્કસ તારી વાત મને ખુબ સમજ પડી છે.
હા